હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ એકદમ મજામાં તમે કેમ છો.
હા આજે હમણાં હવે હું વાત કરીશ એજ્યુકેશન એજ્યુકેશન ટોપિક પર.
ઓકે.
તમે શું સ્ટડી કર્યું છે.
માર માસ્ટર ઓફ કોમર્સ થઈ ગયું છે અને હવે જર્મન લેંગ્વેજ માટે મેં અપ્લાય કર્યું છે. તો તે પણ લાઈક કોસ્ટ બે લેવલ્સ કમ્પ્લીટ થઈ ગયા છે.
હમ.
અને નેક્સ્ટ લેવલ ની તૈયારી ચાલુ છે તો તે માટે મેં ક્લાસીસ એ કોલેજ સ્ટાર્ટ કર્યું છે જર્મન લેંગ્વેજ માટે. હ તમારું શું એજુકેશન થયું છે.
મારું પણ માસ્ટર ઓફ કોમર્સ કમ્પ્લીટ થઈ ગયું એ પછી મે સીએ ઇન્ટરમીડિયટ ની એક્ઝામ આપેલી હતી. જે જે પાસ કર્યા પછી ફાઈનાન્સય પ્રોબ્લેમ પડી એટલે પછી મેં ત્યાંથી ભણવાનું છોડી દીધું હતું. ત્યારથી જ મેં એકાઉન્ટ ની પ્રેક્ટિસ ચાલુ કરી છે આજે હું એકાઉન્ટની જોક સેટ છું.
ઓકે બહુ સારું.
તમે આગળ શું કરવા માંગો છો?
પહેલા જયારે અમે ટ્વેલ્થ ઇલેવન્થ ટ્વેલ્થમાં હતા ત્યારે કોમર્સને એટલો સ્કોપ નોતો.
હા.
અને લેંગ્વેજેસ ને લાઈક થોડોક જ સ્કોપ હતો પણ હવે લાઈક આફ્ટર ફાઈવ યર્સ અગર આપણે જોઈએ ફાઇવ ટુ એઇટ યર્સ પછી તો લેંગ્વેજસ ને ઘણો સારો સ્કોપ છે અને જર્મન ફ્રેન્ચ આ બધી લેંગ્વેજસ સ્કૂલ ના એકેડેમિક્સ માં કમ્પલસરી કરેલી છે. તે માટે જર્મન લેંગ્વેજ અમને ડ્યુરિંગ સ્કૂલ એકેડેમિક્સ નતી. સ્ટડી માટે નક્કી. તો પછી હવે જર્મન લેંગ્વેજમાં જ મારે કરિયર કરવું છે.
બરાબર.
તેને સ્કોપ પણ સારો છે.
તો તમે એક તો જર્મની જઈને પણ તેનું જર્મન એમ્બેસેડર ના જેમ પણ જોબ કરી શકો છો અને
હા.
ઈન્ડિયા ઈન્ડિયામાં પણ રહીને તમે જર્મન લેંગ્વેજ ન ફ્રીલેન્સમાં ઘણી ઓપોર્ચ્યુનિટીસ છે.
હા ગણી છે.
હા તો તે એક બહું જ સારો ઓપ્શન છે. અગર બીટ કે તમે કોમર્સ આર્ટસ સાયન્સ કોઈ પણ અ બ બેકગ્રાઉન્ડ થી હો પણ એક લેંગ્વેજ
હમ. હલો હલો
હેલો અવાજ આવે છે? હલો હલો. હલો.
હલો. હલો.
હલો.
આવે છે, અવાજ?
હા અવાજ આવે છે.
હા- આપણે વાત કરતા હતા એજ્યુકેશન પર બરાબર-
હા તો એજ્યુકેશનમાં જર્મન લેંગ્વેજ એક એવી છે, કે- હ જેનું તમે- એક સારું સી ટુ લેવલ સુધી કમ્પ્લીટ કરો તો એક ડિટેલડ તને- નોલેજ થઈ જાય અને- અ તેના પર ખૂબ કરિયર ઓપ્શન્સ છે, તો તેના માટે એક- એક સારો ઓપ્શન છે.
અને એક એજ્યુકેશન માટે કમ્પલશન જ કરેલો છે, જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ- જપનીઝ આ લેંગ્વેજસ શીખીને- ઓપોર્ચ્યુનિટીઝ ખુબ આવી શકે ભવિષ્યમાં-
બરાબર છે.
માટે હું એ લેંગ્વેજને પ્રમોટ કરું છું. લેંગ્વેજ એજ્યુકેશન ને- અને તમારા તમારા બાબતમાં-
મારા બાબત- મારા બાબતમાં હાલમાં જો ભવિષ્યમાં- કોઈ લાઈન પરફેક્ટ દેખાતી હોય- ઉજ્જવળ ભવિષ્ય માટે એક કોમ્પ્યુટર- કોમપ્યુટર એજ્યુકેશન-
હમ
જેમ કે બી-સી-એ કરવા પછી- કોમ્પ્યુટર લાઈન કે જે ભવિષ્યમાં કોમ્પ્યુટરનું મહત્વ એટલું વધી રહ્યું છે. એ એનામાં સ્કોપ વધારે દેખાય રહ્યો છે, આજના વિદ્યાર્થીઓને-
બરોબર
આ પેલાના સમયમાં લોકો બી-બી-એ તરફ વધારે વળતા હતા- પણ હવે બી-બી-એ તરફ લોકો નથી વળતા. મોટા ભાગના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વધારે ચોઈસ કરે છે.
હા
તમારું આ બાબત -
આઈ થિંક કોમ્પ્યુટર એજ્યુકેશન પણ એક કમ્પલજન જ છે, એક કમ્પલસરી સબ્જેક્ટ છે. સ્કૂલ અને કોલેજસમાં જે ટુ થાઉઝન્ડ- ટેન સુધી નતું ટન સુધી નતું અને- પછી એક કમ્પલસરી સબ્જેક્ટ કોમ્પ્યુટર પણ કરવામાં આવ્યો છે.
બરાબર છે.
તો એજ્યુકેશન હવે ખુબ ડેવલપ થઈ ગયું છે, એજ્યુકેશનનું ફિલ્ડ જેમાં- વરાયટી ઓફ સબ્જેક્ટ એડ કરવામાં આવે્યા છે, અને તે ઘણા બે- ઘણા ફાયદાકારક થશે ઘણા બેનિફિશિયલ છે, આઈ થિક-
પણ આજના સમયમાં કોમ્પિટિશન પણ એટલી બધી વધી ગઈ છે. કે જે પેલા ચોઈસીસ ઓછી હતી. આજે ચોઈસ પણ એટલી બધી વધારે થઈ ગઈ છે, કે વિદ્યાર્થીઓ મૂંઝવણ મુકાઈ જાય. કે મારે શું કરવું જોઈએ,
બરોબર પણ ચોઈસીસ એક એનો લાઈક. કન્ફ્યુઝન નો ક્રિએટ કરી શકે કારણ કે, વિદ્યાર્થીને જે પણ સબ્જેક્ટમાં રસ હશે. તેમાં તે સારા સ્કોર લાવશે, સારા માર્ક્સ લાવશે, અને પછી- તેમાં જતે તેનું ફ્યુચર કરી શકે તે એટલું ક્લયર છે, સ્ટુડન્ટ માટે.
બરાબર છે, અને આજના સ્ટુડન્ટતો દસ. દસ પાસ કે બાર પાસ કરીને સીધા ગવર્મેન્ટની તૈયારી કરતા થઇ ગયા છે. પેલા આટલી હમ પેલા પેલાના સમયમાં. ગવર્મેન્ટ એક્ઝામમાં આટલી બધી રસાકસી ના હતી પણ, અત્યારે એટલી બધી રસાકસી થઈ ગઈ છે, કે વધારે વિદ્યાર્થીઓ વધારે રસ ધરાવતા થઈ ગયા છે.
બરોબર છે, અને તે બહુ સારું છે, કારણ કે અ પેલા લાઈક સિમ્પલ હતું, કે તમે ગ્રેજ્યુએશન થાય પછી પોસ્ટ ગ્રેજ્યુએશન પછી પીએચડી કરીલ્યો. એટલે તમારું ક્યાં પણ સેટ થઈ જાય એક કરિયર પણ હવે એવું નથી રહ્યું, હવે થોડો ચેન્જસ આવી ગયા છે, એમાં હવે લાઈક એક કમ્પલસન નથી, કે તમે ગ્રેજ્યુએશન જ હા તો હવે એક કમ્પલશન નથી કે ગ્રેજ્યુએશન જ કરો. ટ્વેલ્થ પછી પણ ઘણા ઓપ્શન્સ છે, જેવી રીતે કે બી ‌. કોમ, બી. એ. બીબીએ આ બધું કરવું એક એ નથી કે એના પછી જ જોબ લાગી શકે એવું કંઈ નથી.
હ છે, અત્યારના તો, ત્યાં હમણાં તો ચેન્જીસ પણ,
હા બોલ
હમણાં તો ચેન્જીસ પણ એટલા મોટા પાયે થઇ ગયા છે. કે એક સમયમાં જે પેલાના સમયમાં એવું હતું, કે ધારોકે, બાર કે પછી કોમર્સ લાઈન ચોઈસ કરી હોય તો કોઈ બેચલર ઓફ કોમર્સ કરીને પણ એવી સારી જોબ લઈ શકે છે. સારું એવી સર્વિસ સારો એવો બિઝનેસ ઉભો કરી શકે, પણ હાલના સમયમાં બેચલર ઓફ કોમર્સથી, એટલું બધું મહત્વ નથી જેટલું પેલા હતું. હવે વિદ્યાર્થીએ બેચલર ઓફ કોમર્સ કરો તો એની પાછળ માસ્ટર કરવું પડે કે એની પાછળબી કોઈ એક ડિગ્રી કરવી પડે. જો એને સારી એવી ફિલ્ડમાં જોબ જોઈએ કે બિઝનેસ ઉભો કરવો હોય તો, આ બાબતે શું કેવું તમારું?
હાતો એ અમ મારું એજ કેવું છે, કે હવે ટ્વેલ્થ પછી લાઈક બેચલર્સ કરવું કંઈ નથી કે, તેના પછી માસ્ટર્સ કરો પછી જ પી. એચ. ડી કરો એવું કશુંએ નથી, હવે તો લાઈક. ટેન્થ થયું કે તમે ટ્વેલ્થ અને પછી, લેંગ્વેજીસ ડિફરન્ટ પણ ચૂઝ કરી શકો છો, અને તેના પછી લેંગ્વેજના જ એમાં ઓપોર્ચ્યુનિટીસ જોબ ઓપોર્ચ્યુનિટીસ પણ મળે છે. અને હજી એજુ કેસન કંઈક કરવું હોય તો પણ કરી શકો છો. તો તેમાં ખુબ એજ્યુકેશનમાં ખુબ ડિટેલ્સ આવી ગઈ છે.
બરાબર છે પછી જો પેલા પેલા માન્યતા એવી હતી કે સ્ટુડન્ટ આર્ટસ લેશે તો આર્ટસમાં એટલું એનું ભવિષ્ય ઉજ્જવળ નથી. પણ હવે એવું નથી, હવે એલોકો આર્ટસ જેવા તરફ પણ વળી રહ્યા છે કારણ કે આર્ટસમાં પણ લોકો પ્રોફેસર બની શકે છે એક પરફેક્ટ સબ્જેક્ટ સિલેક્ટ કરીને બાયોલોજી, મોનોવિજ્ઞાન, એ વિચારધારા પણ વળી છે હવે પેલા કરતા
હમ હ તે એકદમ સારું છે અને અ પણ કોમર્સ પછી પહેલા કેવું હતું તું કે કઈક અકાઉન્ટન્ટ જ બનવું કોમર્સ પછી કે કઈક બિઝનેસ કરવું તો તે બે જ ઓપ્શન હતા પણ હવે એવું નથી હવે કોમર્સ પછી લેંગ્વેજસમાં કરી શકો આર્ટ્સ ના જેમ જ થોડા વધારે ઓપ્શન્સ અવેલેબલ છે હવે
હ આર્ટસમાં પણ ઓપ્શન વધી ગયા અને કોમર્સમાં પણ આવે તો ઓપ્શન તર વધી ગયા ને કોમર્સ એવું છે કે કોમર્સમાં બાળક પર ડિપેન્ડ કરે છે કે એની કેપેબિલિટી કેટલી હોય એ પોતા પર ડિપેન્ડ કરે છે. હાલમાં હું મારી વાત કરું તો અમારો ફેમિલી બિઝનેસ પણ છે. તો હું પોતાનું બિઝનેસું એકાઉન્ટ હેન્ડલ કરું જ છું. પણ મને સાથે સાથે થયું હું કઈ નવું પણ કરું એટલા માટે મેં બાર પણ એપ્લાય કર્યું તો બહારનું પણ અને ઘરનું બે કામો સાથે કરી શકવું જો આજના છોકરાઓ એવું સાસ નથી નથી કરી શકતા એ બાબતે શું કેવું તમારું?
હ મને એમ લાગે છે કે એજ્યુકેશન કોઈ પણ ફિલ્ડમાં કરો પણ
એના આગળ કઈક જે પણ ઓપોર્ચ્યુનિટી મળતી હોય તે એક્સેપ્ટ કરી તેમાં જ કરિયર બનાવતો તે બહુ જ સારું છે અને એજ્યુકેશન આજના ટાઈમમાં એટલું જ મહત્વનું છે જેટલું પહેલા હતું થેન્ક યુ.
હમ્મ હમ્મ ઓકે